બોલો હું કરો કો
હા હલો રમેશ ભાઈ બોલો શું કરો હો કો
બાઈ આ બધા ભબંધો જોડો ચા પીવા આયા હતા
ચા પીવા છે એમ ને પછા કેવી ચા પીવો હતા શની ચા પીવો તમે
અમે માનસીની ચા પીવ
એવી એમ ચામાંસું શું નાખાય રહ્યો અમારે પીવી બે માનસી ની ચા પણ અમારે કેવું હોય કે અહિયાં. તો દૂધનો પ્રોબ્લેમ થાય એટલે દૂધ બકરી નું મલે. ભેંસનું મળતું નય એટલે પાતળી ચા બનવા તમારે કેવી ચા હોવા છે.
આમાં તો હા જ હોય આમાં તો ફેટી ન આવે અમુક વાર અને ભેંસનું મિક્સ કરીને ચલાવતા હોય.
હા એટલે ભેંસમાં જેવું કે ફેટ વધારે આવે આમાં બકરી બકરી માં શું કે. ફેટ ઓછા આવે એમાં થોડું પાણી જેવું એનું થોડુંક દૂધ હોય. એટલે બરાબર આમ થતું નહિ એમ આમ સ્વાદ ના આવ.
હાચી વા બકરી પાતળી હોય એટલે દૂધે પાહૂ પાતળું આવે ને થોડું.
હા એટલે મારા બે ભાઈબંધ બકરી પાળે છે એમ.
એવું હે તમાર ભાઈબંધ બકરી પાળે હૈ.
હા એટલે હાંસાપુર અંયા ગામડું હો ને અમારે પાટણની નજીક ત્યાં કેવું હ કે બઉ. વધારે એમ બધા રહીશ એમ કે ખેડૂતો ખેડૂતો ને.
ગરીબ લોકો.
હા એટલે એમાં કેવું કે આમ જીવન ચરવવાની વસ્તુ જોયું હોય કે. બકરી બાળ પછી કેવું કરે કે ભય ગરીક કલ્યાણ મેળામાં જઈ. એ પછી. આમ મજૂરી કરવા જઈ એવું બધું હોય એટલે બે બકરી પાળી.
એલા ઊંટના મેળામાં જાય ખરી.
હ ના ઊંઢેડા મેળામ તો એમને કેવું હોય છે ઊંટેડા મેળો તો આમ પેલા હતો ઊંટનો મેળો. પણ આવું છું કે આવો સરકારે અલગ અલગ અલગ વસ્તુઓ બધી લાઈ દીધી છે. એટલે કે ઊંટના મેળા આવું થતા એવું ચેવું હોય કે અમુક ભેંસના મેળા થઈ અ અમુક બકરીના મેળા થઈઅ એવા. કે પ્રાણીઓ પ્રાણીઓ પ્રજાતિ બધી બદલાતી રે.
ચાલે ચાલે ત્યાં તમે શું કેવાય ઊંટો લઈને જેસલમેર બાજુ જાતા સારું રે એ બાજુ માર્ કેટ હારુ હે ઊંટો નું
એક વાર તો અમે વિચાર્યું હતું જેસલમેરમાં જવા માનું બાકી માર્કેટ હોય ને પિકઅપ પેલાથી આમ પેલું હોય પહેલ થી કે ઊંટોને એકવાર જો વ્યાપાર વધારે છે થોડોક એટલે ચેવું કે અમે લઈને જ્યાં જવાનું વિચાર્યું કે અહીંયાથી ઊંટો લઈને ઇકન વેચીએ એટલે કે શું આપ ફાઈનાન્શિયલી થોડુંક વધારે રહે થોડું પ્રોફિટ બ્રોફિટ મળી જાય પણ અહીંયાથી ટ્રાન્સપોર્ટ નો ખ ખર્ચો જ વધી જતો હતો અમારે.
તો એક તમારે કોમ કરવાનું ઊંટ ઊંટ ઉપર બેહવાનું અને ઊંટની ચારે બાજુ બકરી બોધ દેવાની. અને ઊંટને લઈને જ જેસલમેર જવાનું પણ હુંઅ હા જેસલમેરના રણવાહી તમારું બકરી નઈ લઈ જાવા ની નકર બકરી પેહી જાય રેતી માં. ઊંટ ના પેહે.
પણ ઇકન જેસલમરમાં ચેવું અ એ વાતે હાચી તમારી. જેસલમેરમાં જેવું હોય કે બે ર રણ વાળુ હોય એક આવું કેવું કે સેમરણ હ અને ડુંસ આખું અલગ અલગ બંને બંનેમાં ચેઉ હ કે આ બાજુ પાહ એકલી બકરીઓ જ હેડે કે જેસલમેરની નજીક ને એટલે શેમ રણ એટલું દૂર જો ને એટલું ડૂઝરણ ને એટલે વધારે તો ઊંટોની જરૂર ચાણ હોય કે આપડે પેલ ડુંનસ માં વધાર હોય એમ. આ શેમમાં જો કે બકરે બકરે લોકો જોવું કે ઘરો નાના નાના હોય કે પાંચ છ ઘરોમાં ઉપો જેવું બનાઈ દઈએ
બરોબર બરોબર. તો ભાઈ જેસલમેરમાં તો ઠંડી એ બહુ પડતી હશે ને.
હૉમ પેલા જેવું હતું કે પેલા નવા વર્ષોમાં દેખએ તો એબ ભારત ઓમ પૃથ્વી મ ચેવું કે બંને એમ અલગ અલગ હતું પવા આપડે તકરાઈ હોય ને ભારત દેશ છે બ્રાઝીલ સાઉથ અમેરિકામાંથી છૂટો પડી પાહો આબાજ એશિયા ખંડ ને ટકરાયો એટલે હિમાલય પર્વત બની જાય ને, એના પછી હિમાલય બાજુ ઠંડી પડે પણ આ બાજુ બનતી નહી એમ
એ એવું એમ ને ઠંડી તો ફ્રીજમાં હોય ઓમ તો તમાર શું કેવું હે?
ઠંડી ફ્રીજ બો હોય, ફ્રીજમાં ચેવું હોય કે તમે એલ. જી. નું સેમસંગનું લો ને તો એમાં મોટર હારી કોમ કર
બરોબર બરોબર.
તમે ધારો કે હવ મારે સેમસંગ નું હ પેલા મારે ચેવું હતું કે એલજી નું એમાં મોટર હારી કોમ નતી કરતી એટલે ઠંડુ નતું રહેતું. પેલા પણ સેમસંગનું હારુ એવું ઠંડું રેઅ
તો ભાઈ તમે આ સેમસંગના ફ્રીજમાં બરફ બને વેચો હો કે નહીં કોઈ
ના બરફ પેલા વેચવાનું વિચાર્યું હતું પણ એમ ચેઉ કે બરફ બાર લઈ જ જતા આેગળી જાય કારણ કે ઠંડું ફ્રીજ હોય ને એ જો થોડુંક જ ઠંડુ આલ તમને વધારે પેલું ઠંડુ આલવા જાય ને તો પછી અંદર ઓગળી જાય બરાફ ના બરાફ બધું એમ, તમે એક ઓમ જોણવા જો તો
અન પાહુ પેલું ખરી ને તમારી જોડે પેલી બકર્યું એટલે તમે કેવા હોભળી હશે બકરી બરફ ખઈ જી એટલે તમારે બરફ એ બધો બકરીઓ ખાઈ જાયત તી હસે.
પેલા તો બકરીઓ બરફ ખાતી હતી પણ હવે, શું બકરીઓ વધી જ નઈ પણ મારા બે ભયબંધો હોય ન એ બહુ વધ્યા હ
એવું એમ ને
એમને જેવું કે વચ્ચે અમને શ્ચાસ ઉપર જોર નથીતા હાલતા. એટલે એમને જેવું ખબર હ કે એમના વસ્તુમાં અમુક જગ્યા ને ના ના. હવે, ફૂલ્લા ફૂટ્યા હતા એમ અમુક જગ્યા એ કે એમાં થયું કે અામાંથી રસી બાર નેક કરતી ને પછી અમને બહુ ભયાનકો રોગ થઈ ગયો એચ આઈ વી જેવો.
ઓહોહો, બહુ તકલીફ વાળું કેવાય એમ
એક ભાઈબનને કેવું કે લગને પણ એક ભાઈબન ને છોકરો આ આવી ગયો ને એક ભાઈબણ ને લગન નહી પણ એમ તો કોઈ વાતો એવું નહી, તમે પેલું એલજી બીડી
ઓ ઓ હો વાપર્યું વાપર્યું હ
બસ એમાં જે જી હ ને એ બંને મારા ભાઈ બધો
અચ્છા અચ્છા એવુ હે, અને આપેલું શ કેવાય પેલા આ રોગની વાતથી તો યાદ હોય તમે ખબર એક જ્યાં તો પેલા રોગનું બતાવા, તો તમારું શું થયું પછી એ રોગનુ
અમારે એમાં રોગનું જ એવું હોય તો કે અમારે થોડીકસ્ત શુંચું કે ગંભીર બીમારી જેવુ થઈ ગય હતુ, પણ ડોક્ટર અમારે જ્યા સારા મરાજી વા કે સ્ક્રીન કેર વાળામ બધુ હતુ અને સર્જન પણ હતા. એમને ઓપરેશન અમારું સક્સેસ વચ્ચે તો જોયુ, કે બે બોટલ લો એની જરૂર પડી હતી પણ ત્યાં કેવું આપડે સર સરકારે સારી વ્યવસ્થા કરી લેજો આમ બ્લડ બેંક એવી બધી એટલે ત્યાંથી બ્લડ રિક્્વાયરમ બધું થઈ ગયુ.
તો હુ તો કઉ તમારે આવું છુને, તમે પેલું અમારે એક ઓ ખીતામાં આયુર્વેદિક ડોક્ટર હતો. એ આયુર્વેદિક ડોક્ટર જોડે તમે સલાહ લીધી હોત ને લખો ગીરી્યો તો આવી જગ્યાએ થૂક લગાવવાનુ કે તમારે તો થૂક લાગાવ ને તો તને બધું મટી જતું હોય, હ
હા, પણ આમ જ એવું થાય કે તમે ના ભાઈ વાત તો હજી કે આવું આપણે સાાત પેલા લખેલું છે. આયુર્વેદિક તો વળી એમાં થૂક લગવાથી અમુક તમારી સ્કીિનની પ્રોબ્મને બધું દૂર થઈ જ પણ કેવું થૂક લગાવવાનો વિચાર મને જ જગ્યા આવો ભાઈ બધી જગ્યા લગે ને મતલબ થોડાક છેવા કે આપડે થોડાક પેલા વંદગ એ ન એવા બધા
અને એમાં શું કે જે પેલા બેહેન છેને, અમદાવાદમા ડોક મોટ મોટો જાના બે નમનુ
હમ્મ
એ બઉ મોટા ડોક્ટર છે અને આ બધી આવે શું થૂક લગાવવાની એ બધી સારી વિધિઓમાં જાણકાર એ છે, તો તમે એમનો સંપર્ક કરી કરો
પેલા તો અહિયા જયારે, મારે રોગ થયોતો ને તો અહિયાં અહયા મનસુરી સાહેબ મ બતાવ્યું હતુ, પણણ પેલા મારે અમદાવાદ સોલા એમાં જાના બેેન જોડે જ બધું ત્ર વર્ષ સુધી તો ચાલ્યું હો પછી અમારે શું ઘરે ખબર પડી ગઈ એમ થોડી કે
બરોબર છે.
બરાબર છે, નહી અને કેવું કે તમારે ઊંધી ઊંધી દવા આ છે અને
હા
એરાજ થૂંક નહી લગાવતા તમે એમને થૂંક લગાવો છો. એટલે અમારે જેવ અને પૈસા પણ ત્યાં વધ દા થોક અહીંયા કે પાટણ જેવી સિટીમાં કેું કે તમામે પ્રાઇસ થોડીક ઓછી રહે અમદાવાદમાં જો તમે મોકું પડેવા જવાનો ખર્ચો ટ્રાન્સપોર્ટ કર જોાાવ હુ ગાડી લઈને જ તો ડીઝલ નુ
હા એ સાચી વાત છે, એ તો બેન કાળામાં લગભગ તમારા જોડે પર્સનલ આ ગાડીમાંય દવાબવા કર્યા લે હે
હા એ જેવું ફેમિલી ડોક્ટર જેવા છે તમે ગાડીમાં આવે પછી તમાર હોટલ માં આવે પછી તમારા ઘરમાં આવે પછી કેવું બાવરિયામે ચોકવાર આવોર પણ કેવું આતો કેવું કે અલગ અલગ જગ્યાએ પાર્કિંગ લખેલું હોય ને તો આપણી ગાડી કડ જ પાર્ક કરીએ આપડે બાવર આમ લઈ જઈ કે કોક ના એવું થાય કે ભાઈ આ ડો આ ડોકટર કેવા છે
ફોનમાં આવે તો એ તકલીફ નહી યાર
હા
ફોનમાં બઉ આવે એટલે પાઈ શું કે બધું એના તમારે શું લખ વિડીયો ની દવાઓને બધા પશી કોઈ જોઈ જાય તો એમ કે અહીયા ને દવા સસ્તી પડે એમ એવું બધું કરતા હોય એમ એટલે બધું હા ચવું પડે થોડું
હા તમારી વાત સાચી છેલ્લેવા કે અમાને પૈસા થી મોંઘા પડ્યા થોડા કેમ
હમ એમની દવા પછી જેમ જેમ ટાઈમ જાય ને એમ એમ મોંઘી પડતી જાય
હા
પછી સારું શું કે પ મોટી દવા લેવી પડે અને હાવ બંધ થઇ જાય એના કરતા તો આપડે આવી રીત બરોબર હ
હા એટલા જ થું કે આપડે થોડાક સસ્તા માં જ પટી ગયા હતા એમ તઇન વર્ષમાં કેવું આપડે ચાર વર સ કેસ પૂરો થ આપણને ખબર પડી કે અહિયાં વધારે આપડાને ખર્ચો થઈ રહ્યો છે અને કેવું કે થૂમખોટી જગ્યાએ લાગી રહ્યું છે એ આયુર્વેદિક તો કરા બે પણ પાછા ગાયનેક કર્યા કરે એમ
અચ્છા અચ્છા તો તો બ ડબલ ડિગ્રી હતી એમને એ જોડે ડબલ ડિગ્રી વાળો ડોક્ટર જબરો હોય મારા બેઠામાં
હા એમને શું કે એમબીબીએસ પણ કરેલું હતું નર્સિંગ પણ કરેલું હતું અને હોલ નો કોર્સ પણ કરેલો હતો હવે હું કેવું કે એમને હોટલ નો કોર્સ જોઈને ગયો હતો અંદર
અચ્છા હોટલ મેનેજમેન્ટ એ કર્યું એમ ને એમાં તો એ સારા છે સર્વિસ આપવામાં
હા એ સર્વિસ હોટેલ મેનેજમેન્ટમાં કેવી સર્વિસ મળે કે તમે ચારે કે તમે તમે જે કલાક કોર્સમાં કેવું હોય કે તમામ કસ્ટમરને પેલા બોલાવાના કે તમે આવકાર કેવી રીતના આલી ગ કસ્ટમર ને કે તમે એમને પાણી આ લો ધોસાડો પછી તો તમે એમને કેવું કે મેન્યુ કાર્ડ આલો અંદર કયું શું શું છે એ બધું હોટલ સર્વિસમાં દરેક ટાઈમે ચેવું કે દરેક દસ મિનિટરને સર્વિસ મળ અને સર્વિસ કેવી કે ઘર વાળા ના મ એમ એટલે એ સર્વિ ને અમે ઘર વાળા ના ખુશ થઈ જયા એટલે અમે પછી કે કીધું કઈ વાંધો જવા દો હવે આ બધું બરાબર નથી એમ
ના ના બરોબર હ આપડે ઘરની સર્વિસ બરોબર હૈ એને ભાઈ અમે હમ બોલો બોલો
ઘરની સર્વિસ માં એવું કેવું છે કે હ કેવું કે બહાર તો સર્વિસ લેવી પડે થોડીક આમ ઘરમાં તો ક્યાં સુધી મજા આવે એમ
એ સાચી વાત હે અમુક અમુક વાર બાર જવું પડે
પણ હવે કેવું છે કે આપમણા બોલો કે આપ ડબલ્યુ પીએસઆઈ આ વુમન પીએસઈ નું છે ને એટલે હવે જેવું કે અમાર વુમન ઓલું જ બધું સર્વિસ ન બધું રહે છે એમ
બરોબર છે બરોબર છે તો એ બેન તોમ સર્વિસીસ માં પેલું કર્યું અને ડિપ્લોમા તો ઘણા બધા લોકો લોકોમ સર્વિસમાં અનુભવ તો એમનો સારો હશે આમ બીજા તમારા સિવાય પણ અન્ય લોકોને આપી તો હશે સર્વિસ એમને
હા અમાર સોસાયટી માં એક જણા હતા એમને આવે છે અમદાવાદમાં ત્રણ જણા હતા એમને સર્વિસ આપી છે પછી અમાર ભાઈબંધો હા અમાર ફ્રેન્ડ સર્કલમાં પણ અમે મેં એમને બધાનો કોન્ટેક્ટ નંબર આપીયો કે તમે ગમે ત્યારે સર્વિસ ની જરૂર પડેને તો આ બેહેન નો કોન્ટેક્ટ કરી દેવો પણ અમારે એક ભાઈબંધ પણ કેવું કે ડાયરેક્ટ એની મમ્મી જોડે સર્વિસ લેવા જતો રહ્યો
અચ્છા અચ્છા અચ્છા પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય ને અમુક લોકો ના
એમ મમ્મી છે પછી એમ કીધું કે હાલ કે બેન હાજર નથી એટલે કે તમે તમા મારે જયારે હશે તારે ત કે ફોન કર જો એમ
બરોબર છે બરોબર છે હા એ તો બરોબર સૌ સૌ નો ટાઈમ અલગ હોય એમને શું ઘણા બધા બધા લોકોને ટાઈમ આપેલો હોય એટલે બધું આપ એપોઈન્ટમેન્ટ બધું લઈ ને જવું સારું રે
એમ બીજા ચેવા હતા જે ખબર છે કે કાઘરી એના બધા એન્જિનિયર હતા એમ કે એમને શું કે ખાલી નંબર દેખ્યા જ કરે એમને કોલ કરવાનું હોજ ના પડે પછી એમના મ જ ના હેડા બરાબર આ બધા બોલે જવાનું આમ કરવાનું પણ એમને કશું કરી ના હકે એમ જીવનમાં ખરી બોલતા રે બ ઘણા બધા નામાં બે ભાઈબંધો તો થઈ જ બે ભ ઈબંધન છેવું કે પછી મે તમારે દવાખાનો છોડાઈ કાઢ્યું એટલે એમને બે થઈ ગયો
બરોબર બરોબર અને તમે આ ડબલ્યુ પીએસઆઈ ની વુમન પીએસઆઈ વાળી વાત કરો છો તો એમાં ધારો કે આમા તૈયારી કરી હોય તો શું કઈ ટાઈમિંગ તૈયારી કરી શકાય
અમારે જો તૈયારી કરવી હોય તો તમે એમ પર્ટિક્યુલર કોર્સ કરેલો હો જુઓ તમે કોર્સ કરેલો છે એનો હ
હા મેં બધા કોર્સ કરેલા હે હા એટલા મને કોર્સ તો બધા મને મને બધા લગભગ ગણો ને મે ચાલીસ થી પચાસ તો અલગ અલગ જાતના ઓનલાઈન કોર્સ કરી જ લીધેલા હશે
એવું
હા એટલે એમાં એક આાતો આઈ જ જશે.
હા ના એ જે કોર્સ હતો ને બાવન નો કોર્સ હતો એ તમે નહી કરેલો મારા ખ્યાલથી કદાચ.
અચ્છા એર્યો બાવનનો હતો. હા તો તો એ બાવનમાં કોર્સ તો મારા ખ્યાલ થી એક અમાર બેન હે સંંદીર ના એમને સારો કોર્સ કરેલો એર્યો બાવન મો
પછી એમને કોર્સ કર્યો તો એટલે તો મેભી અમદાવાદ થી કોર્સ છોડાય કાઢ્યો હતો ન? તમે હમજ્યા ના હા એ એ